હલો. હા શું કરો છો? હલો, કેવુ બસ બેઠા છે. તમે કેમ છો?
મજામાં તમે?
બસ મજામાં. હા. હું તમને પૂછું કે તમારે ફ્યુચરમાં શું કરવું છે તો તમે શું કહી શકો મને?
એ ફ્યુચરને અમું કોઈનાં કહી શકું થીસ ઈઝ અ પ્રાઈવેસી.
એમ નહીં તમને કયો કોર્સ કરવો ગમે એતો મને કહી શકો છોને. કયાં કોર્સમાં ઇન્ટરેસ્ટ છે એનાથી થાય. તો કઈ રીતે કમાશો, શીખ્યા વગર, એવું તમારી ફેવરેટ મુવી? કઈ છે. લાસ્ટ મુવી કઈ જોઈ હતી તમે? એમાં શું સ્ટોરી છે?
અમદા પાકિસ્તાન જાય છે એ આપડે યાનું જ હોય છે. પણ એ જાય છે પાકિસ્તાન અને પછી ત્યાંના બધાં ડોનનીને એ બધાંની પછી અયા હિદુસ્તાનમાં કેમ કે એ હાનિ પહોચાડે છે આપરાને.
અચ્છા. બરાબર છે બરાબર છે. બીજું બોલો બીજું તમને શું ગમે તમને ક્યાં ફરવું ગમે?
મને, મને તો બધે ફરવું ગમે મોસ્ટલી પહાડોમાં પછી પહાડોમાં સુકુન મલે ત્યાં પેસ હોય.
જોવા. કો કોઈસા
હમ.
કોઈ ને.
આઈ લાઈક ગિરનાર, બિકોઝ ત્યાં પહાડો, ત્યાંની
આા વરી કો નહીરા પા ચરી પણ સફળું હા, જાગૃતિ.
હલો.
ઓકેનલવ એક મિનિટ, હા, એક મિનિટ. ચાલો રાજ, ઓકે, એક મિનિટ. બરાબર.
તો
હમ.
હેલો.
હા હા, સાંભળી જ છ છે તમે બોલી રાખજો અહીં બધા જ, એટલે હું વધારે બોલી નહીં શકતી.
મને કેદારનાથ જવું ગમે. પછી કેદારનાથ થી આપડે ત્યાં શંકર ભગવાન નું મંદિર છે, એ. ચાર મહિના ચાલુ હશે.
બોલ ને તો.
બાકી બંધ હોય છે. શિયાળામાં ત્યાં બહુ જ બરફ હોય છે. આખું મંદિર ઢંકાઈ જાય છે, લગભગ.
અત વે પૂ અિે અિછે છે વય તો ટ્રાન્સફર કરી દઈશ, બરોબર. અને એ ફ બરાબર, બરાબર પછી.
એ જે પિક્ચર માં જે
અ
એ તો નો રીઝન, તો બહુ ખબર નહીં પડી, બટ આઈ ડોન્ટ અબાઉટ થિક.
ઓકે, ઓકે. બરાબર. હા.
હા, મને બી બહુ ભાવે.
હમ, હમ, કેમ નથી થતુ, આજે પુલાવ બહુ સરસ બન્યા હતા. કોને બનાયા હતા?
એકચુલી એ છે ને, મારા મમ્મી એ બધા નહીં, વાતા
ઓકે.
હમ, જોડે દહીં ભી મુૂક્યું હતું.
હા, બહુ સરસ હતું. હા, બહુ સરસ હતું. હલો, હા, બહુ સરસ હતું, તમે તમને એક્ટિવા સવાય બીજું શું ચલાવું ગુમે?
એક્ટિવ જો મને બાઈક આવડે છે, તો મને બાઈક ચલાવવું બી ગમે, પછી. મને કારસ ચલાવું બઉ ગમે સુપરસ્કાર.
સુપર સ્ટાર. સુપર કાર હોય ને, એમાં આપણેે ફૂલ સ્પીડમાં ચલાવી શકીએ.
હમ.
બહુ રીસ્કોય એમાં.
એમાં, રિસ્ક કેમ?
બકોઝ એ બહુ ફાસ્ટ હોય છે.
અચ્છા. બરાબર છે, બરાબર છે, ના તો આવી. કાર ની ચલાવાનુ. બીજી પો
અને મને બાઈક ચલાવવું બી બહુ ગમે.
બાઈક કેમ ગમે તને?
બસ, આમ જ.
એવું છે.
પેલા મને બાઈક નથી આવડતી, હવે મને ફાઈ ગઈ છે, તો મને ગમે છે.
બરાબર છે, બરાબર છે.
હમ. બાઈકમાં મને બુલેટ બહુ ગમે છે, આપણેે બુલેટ લાવવાની છે, ફ્યુચરમાં હમ.
હ.
હા, મારે ખુદના પૈસાથી બુલેટ લાવવાની.
સરસ, સરસ, ખુદ ના પૈસે જ બધું કરવું જોઈએ. બીજું પતામે હું એમ કેતી તી અચ્છા તમ તમને બીજું શું લાગ તાવવેવી તમ ગમે શું
અ મને જો મારી હો બીસ કહુ તો મને બાર ફરવું ગમેજા ખું ગમે ગેમ રમબી ગમે રીલસ સક્રોરિલંગ ગમે હી હી
હ હ હ
પછી ન્યુઝ પેપર વાંચવા ક્રિકેટ રમવુ હા ક્રિકેટ રમવુ બી બહુ ગમે વેકેશનમાં મેં બહુ ક્રિકેટ રમી બટ હવે બંધ કરી નાખ્યું બકુ બસ સ્કૂલ ચાલુ થઈ ગયા બધા ના ટ્યુશન્સ ને બધા ચાલુ થઇ ગયા તો કોઈ ભેગું જ નહી થતું રમવા માટે
કેમ
બધાના ટ્યુશન ચાલુ થઈ ગયા ક્લાસીસ ચાલુ થઇ ગયા કોકની કોલેજો ચાલુ આ ટ્યુશનમાં મને ટફ પડે છે સ્કૂલ માં ભણવાનું પણ અટ ત્યાંશ ટુશન નથી ગયા કે ટુશન જવું હું જોબ ગોતી જ રહ્યો છું કે હું જોબ જવું અને મારે
વાહ વાહ વાહ બઉ સરસ વિચાર છે તમારો.
હમ બટ જોબ મલતી નથી. તો ટુશન મૂકતા નથી કે પછી સિલેબસ જતું રેશે પછી
હમ. બરાબર છે. હમ
બટ ઘરે કે છે કે તું પેલા જોબ ગોત પહી ટુશન જા. હવે જોબ ના મલે ત્યાં સુધી નઈ જવાનું. પછી સિલેબસ ચલાઈ જશે પહી શું ખબર પડશે.
હા એ બી છે. તો એક કામ કરાય તમારે અત્યારથી જતું રેવાય. કોઈ સારું ટ્યુશન શોધો અને મને
મેં જોયું છે રણછોડ નગરમાં ત્યાં પેલા મારા ફ્રેન્ડસ જતા હતા.
બરાબર છે. તો તમને ગામડું છે ત્યાં ત્યાં કેવું છે? આમ ભણાવવાનું બધું આમ. હમ
મુું શુભલક્ષ્મીમાં જવું બટ તે સરે મારી સેજ બી શરમ ના ભરી. બે વરસ ગયો તો પણ એક ફી બી ના કરી ઉસી તો મને થોડી રી છે એમના ઉપર. બટ બારમામાં તો ત્યાં જ જઈશ બિકોઝ ત્યાંનું મસ્ત એજ્યુકેશન છે. એટલે બારમુ તો ત્યાં જ કરીશ. હન હમ.
ત્યાં જ કરજો. બરાબર છે. બીજું કોતો વાત. બીજું આજે તમે શું કર્યું?
આજે જો મુ પેલા સ્કૂલે ગયો સ્કૂલથી ઘરે આવ્યો પછી થોડી વાર બેઠો. પછી મુ ગયો મમ્મી લોકો બહાર ગયા પછી હું મારા બેનને ટિફિન આપવા ગયો પછી ત્યાંથી નીકળતો જ તો મારી બેને ફોન કર્યો. તો થોડીવાર વાત કરી એમના જોડે પછી મારી બેને ફ પહી મને ફોન કર્યો પાછો પછી મારી જોડે થોડી કામની વસ્તુઓ મંગાઈ પહી એ વસ્તુ મૂકી પછી મને
બ
ફરીથી ફોન કર્યો અને બેંકમાં મૂક્યો કઈક કામથી કામ પૂરું કર્યું પછી ઘેર જતો હતો તો મમ્મીનો ફોન આવ્યો તો બેંકમાં કે કે મમ્મીની જરૂર પડશે તો મમ્મીને બોલાવી.
બરાબર છે.
હા પછી અમે ગયા પાછા બેંકમાં ને પહી કામ બધું પૂરું કર્યું, દહીં.
કેમ, દહીં?
જો મને તો હેને બધું જ ભાવે છે. મેં પેલા ભાત ખાધું પહી દહી ખાધું. એટલે પેહલા મને ફૂલાવ ભાયવો.
ઓ અચ્છા પછી કેમ છાસ કેમ? હમ્મ. બરાબર છે બરાબર છે બરાબર છે નો થેક સહી બાત.
નાઈશ.
હમ્મ.
વેલ આપણે શું કેવાય મારે ટુશન જવાનું મુ વિચારું છું કે
વાંધો નહી તમે જોઈન કરી લો મને કહો કા છે અને કેટલી ફીઝ છે તો આપણને ખબર પડશે. હમ્મ. ઓકે. હોવ બરોબર છે ઓકે. ઓ બે છે ને. એમાં કઈક ફોર્મેટિંગ કે એવું કઈક